હલો. હલો.
હા કેમ છો?
મજા મે છું. તમે કેમ છો?
બસ એકદમ મજામાં.
અહ હું તમારી સાથે સ્વચ્છ- છતા કરવાથી શું ફાયદો થાય છે, આ વિષય પર વાત કરીશ. અહ સ્વચ્છતા એ ફક્ત આમ ઘરની સાફ સફાઈ રાખવાની વાત નથી. પણ એ આપના જીવનની સારી આદત છે. મજે સ્વચ્છતા ખરે રાખવું જોઈએ ને.
સ્વચ્છતા તો રાખવી જોઈએ, એ સારી વાત છે.
હા. સ્વચ્છતા તમે ઘેર મે, બાહેર, ક્યાં-ક્યાં સ્વચ્છતા રાખે છે?
રાખવી જઈએ આપણે. આપણે આપણું ઘર હોય, આપણી શેરી હોય, આપણું ગામ હોય. આપણે બધેય સ્વચ્છતા રાખવી જોઈએ.
બરાબર, હમ્મ. સ્વચ્છતા મજે સ્વચ્છતામ આ એ ફક્ત ઘર સાફ રાખવાની વાત નથી. પણ આ એ આપના જીવનની મજે સારી આદત છે હે ના?
હા સાચી વાત છે. અને એ આપણું ઘર જ નહીં, પણ આપણે આજુબાજુ આપડે સેરીઓ, આજુબાજુ વડા આજુબાજુ વડે શેરીઓ, આપડું ગામ બધું સ્વચ્છ રહે આપડે ધ્યાન રાખવું જોઈએ.
હા બરાબર મન્જે જ્યાં સ્વચ્છતા હોય છે, ત્યાં જ આરોગ્ય કે આનંદ અને શાંતિ પણ હોય છે.
સાચી વાત છે.
અને જો આપને રોજ ઘર, રસ્તા, શાળા અને આસપાસની જગા પર સાફ રાખીએ તો ગંદગી ઓછી થાય છે. મન્જે ગંદ ગી ઓછી થાય તો મચ્છર, માખી અને જીવજંતુ પણ ઓજા થાય છે ને,
હા એ સાચી વાત છે જેટલું સ્વચ્છ રાખીએ એટલું આપડે શરીરમાંથી રોગ દૂર થાય છે.
અને, ત્યાં ડેન્ગુ, મલેરિયા, પ ટાઈફોઈડ, કેલોરા જેવા રોગોથી બચી શકાય છે‌. નહી સ્વચ્છતા રાખવ તો આપને એટલા રોગ થઈ શકશે મલેરિયા, ટાઈફોઇડ, કલોરા ડેગુ તો કેટ ચાલે છે આપણ સ્વચ્છતા રાખશું તો આપને આરોગ્યને કરતા સારું છે. સ્વચ્છતાથી જીવન ચાલુ થાય છે.
હા એ વાત પણ એકદમ સાચી છે.
મન્જે વ્યક્તિગત સ્વચ્છતા પણ ખૂબ જરૂરી છે, મન્જે રોજ નાવાનું, ઈ હાથ સાબુથી ધોવાના, દાંત સાફ કરવાના, પહી નખાં કાપવાના અને સ્વચ્છ કપડાં પહેરવાના, જે શરીર તદ તંદુરસ્ત ભી રહે છે, સ્વચ્છ વ્યક્તિને જોઈને બધ બધા લોકો પર સારા પ્રભાવી પડે છે.
હા અને આપણને જોઈને બીજા લોકોને પણ મન થાઇ જ જાય. કે પેલાં બેન કેટલા સ્વચ્છ છે, ચોખ્ખું રાખે છે તો આપડે પણ રાખીએ. આપણને જોઈને આપણા માટે ઘણા પણ શીખે છે.
હા જે સ્વચ્છતા ઘરમાં વળી રાખવાથી પણ મન પ્રસન્ન રહે છે, કામ કરવાની બી ઈ- ઈચ્છા વધે છે, સારું આ રહે છે તો આપણે કામ કરવાની બી ઈચ્છા મન્જે વધે છે ઘેરમે અને વય હા અને બાલ નો અભ્યાસમાં પણ ધ્યાન રહે છે પવા ગંદગી વાળા, અ વાતાવરણમાં મન ભયચેન ભી રહે છે આપનો કચરો ક્યારે, પણ રસ્તા પર નાખવો જોઈએ નહીજે કચરાની દસબીન ડસ્ટબિનમાં નાખવો નાખવો જોઈએ પણ જે પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને શક્ય હોય તો, રિસાયકલ કરવું જોઈએ સરકાર સ્વચ્છ ભારત અભિયાન દ્વારા લોકોના સ્વચ્છતા માટે જાગૃત કરે છે. પણ આ ફક્ત મન્જે સરકારની જવાબદારી નથી. મજે આ આપના બધાની ફરજ છે.
હા એ સાચી વાત છે સરકાર તો આપને ઘણી એવી યોજનાઓ આપે છે. કે જે આપણેે સ્વજ રાખીએ બધું હેજ કેમ્પો કરે છે. બધું કરે છે પણ આપડે એ જવાબદારી હોઈએ છે કે આપડે ચોખ્ખું રાખવું જોઈએ.
હા બરાબર હજે, સ્વચ્છતા આ એક આપનો ફર્જ છે. અને સ્વચ્છતા રાખશું, તો અને ભાઈ આપણને ગેરમેનો કચરો બહારનો કચરો મન્જે, ઓલો કચરો સૂકો કચરો મજે ડસ્ટબિન મેં અલગ અલગ ડસ્ટબિન મેં લાગવું જોઈએ.
હા, એ વાત સાચી છે.
ઘરમે સાફ સફાઈ ભી રાખવું જોઈએ મજે આપનો જો પ્રત્યેક માણસ પોતાના ઘર અને આસપાસનો વિ સ્તારબી સાફ રાખે તો આખું ગામ આપણું ગાવ, શહર અને દેશ વચ્ચે બી બની જાય અને સરકાર માટે તો હા, સરકાર માટે તો કેટલી યોજના નીકળે છે સ્વચ્છ ભારત અભિયાનની પણ લો કો ખૂબ ગંદગી કરે છે પહી તેનાથી મચ્છર, ડેન્ગ્યુ એવા અજાયબી ખૂબ સારા આજાર બી થાય છે મજે આપણે જ આરોગ્યની કરતા સારું નહી થાય છે મજે આપણ સારું રાખવું સ્વચ્છતાથી રેશું તો આપણ આરોગ્ય બી સારું રહેશે. આપણ સારા કપડાં પહેરવાના હાથ સ્વચ્છ ધોવાના બાયર ગયા કે શું કરવાનું આ આપને મંજે ફર્જ છે આ પણ એક સ્વચ્છતી કેમ રહેવાનું
હા, એ વાત સાચી છે કે આપડી ફરજ પણ છે કે આપડે સ્વચ્છ આપડે પોતે સ્વચ્છ રઈએ આપડા બાળકોને સ્વચ્છ રાખીએ આપડા ફેમિલીવાળા મેમ્બરને આપણે સ્વચ્છ રાખીએ, આપડ આપડું ઘર સ્વચ્છ રાખીએ, આપડી ફેરીઓ સ્વચ્છ રાખીએ અને આપડું ગામ પણ સ્વચ્છ રાખવાની એ આપડી જવાબદારી છે.
બરાબર. મજે ખરે આરોગ્ય સારું રહેશે તો પર્યાવરણ સ્વચ્છ રહેશે. અને જીવન ખુશાલ બને છે મજે સ્વચ્છતા એ સેવા છે. મજે સ્વચ્છતા એ સંસ્કાર છે અને સ્વચ્છતાથી જ આપણું સ્વસ્થ જીવનની શરૂઆત થાય છે. અડા ગાંધીજી બાપુ સંત બાબા આ પહેલે તો ઘેરે ઘેર મજે ગલી ગલી મે જતા હતાં. સ્વચ્છતા કરતા હતા. આપ પણ તેમનાથી કઈ શિકવું જોઈએ મજે સ્વચ્છતા કેમ રાખવાની શું રાખવાની બરાબર છે.
સાચી વાત છે આપડ શીખવું જોઈએ એના પરથી કે ઘણા બધા મહાનાયકો થઈ ગયા છે જે સ્વચ્છતા અભિયાનતા આપડે એના પર થોડું શીખવું પડે.
બરાબર મજે સ્વચ્છતા એ ખર અમૂલ્યનીય વિષય છે. આપણી જીવનની કરતા સારું થાઈ છે આરોગ્યની કરતા
સાચી વાત છે.
સ્વચ્છતા કરવાનું એક આપનું મજે ખરે છે મજે લોકો કર્મ બી કેટલા કરે છે સારા જ્યાં દેવધાનીથી મજે કાર્યક્રમ થાય છે પ્રોગ્રામ થાય છે લોકો ત્યાં જઈને સાફ સફાઈ કરે છે. સ્વચ્છતા રાખે છે આ બી એક આપનું એક કલ્યાણનું કામ છે મજે જીવન મે આયને આય સારું કામ કરવા માટે આપને મજે આ એક ક સંસ્કાર બી છે આપના જીવનને મજે સ્વચ્છતા એ ખરી સેવા છે અને સ્વચ્છતા એ જ સંસ્કાર છે. અને ખરી સેવા છે મજે લોકો ખરી સેવા કરે છે અને જે મજે આરોગ્યની મજે ગલી મેહોના રસ્તા તે લોકો અ મજે મજે આ એ અ લોકો આવે ને મજે જે ઘેરમેના લોકોને બહાર કાઢી દે.
હા
તો તે લોકોની કરતા એક મજે હાવારા એ તો છે ને એક મજે મોટું દુકાન એ ઉહાડેલું છે મજે એક આશ્રમ, તે નામે બિચારા લોકોને ત્યાં સ્વચ્છતા, તે એમાં જ ગંદગી મેં પડેલા રહે તો તેને ઉતલીને સ્વચ્છતા, તેને કેમ રાખવાનું! તેમનું આરોગ્ય કેમ સારું કરવાનું! તેને એક આશ્રમે લઈ જઈને તેને, અમા જે બ્રશ કરાવે છે, તેની માથાની કટિંગ કરાવે છે. મજે ખુબ સારી રીતે તેને સારા કપડાં પહેરાવે છે. મજે ખૂબ ભારી સેવા સેવા, કરે છે હમારા અહીંના લોકો તો.
હા એ સાચી વાત છે અને ખુબ સરસ વાત છે કે તમારા ત્યાંના લોકો બધા ખુબ આવું અ સ્વચ્છતા પર પૂરતું ધ્યાન આપે છે. સારી વાત
હા મજે સ્વચ્છતા હા, તો અમારા અયના લોકો સ્વચ્છતા મજે તેને કેમ રાખવાનું? તેમનું આરોગ્ય કેમ સારું કરવાનું? લોકોને કેવી સ્વચ્છતાના બારા મે શું કેવાનું શું સેવા તેમની જોડે? કરવાની સ્વચ્છતાની ઘોષના બી કરે છે. અને ખૂબ સારા અ મજે ફાયદા બી છેે તે નામે અને ખરી સેવા છે આ એ, તો આપણા જીવનમાં આપણે આઈને સ્વચ્છતા રાખવું જોઈએ. બટ ગલી મે, ઘેર મે આપણા આપણા સ્વચ્છતાની એ ફર્જ છે આપણો, કે સ્વચ્છતા કેમ રાખવુ જોઈએ.
સાચી વાત છે.
હ અને મજે આપ. નો ઘર કચરા કચરાને મજે ડસ્ટબિનમાં આપણને બાહેર એક ડસ્ટબિન રાખ જોઈએ ઘ ઘરમાં આપને એક ડસ્ટબિન રાખવું જોઈએ જેનાથી ઓલો કચ કચરો સૂકો કચરો અને ગાડી બી આવે છે ને!
હા અત્યારે તો ઘણી બધી સેવાઓ છે કે લે હમડે, આપડે શેરીઓમાં ગાડીઓ કચરા લેવા માટે આવી છે. તો પેલાના સમયમાં તો એવુ તો આપડે કચરો સ્તૂલમાં કે આપડે તગારામાં ભરીને આપડે બહાર નાખવા જવું પડતું હતું. હવે તો એ પણ આપડે ઘર સુધી લેવા આવે છે.
હા, બરાબર ઘર સુધી લેવા આવે છે તે નામે બી લાખ રાખવું જોઈએ. હા, બરાબર. રોજ દાંત સાફ કરવો જોઈએ. મજે નખાવી આપના બાલ કટિંગ કરવું જોઈએ. મજે, તંદુરસ્ત રહે છે અને સ્વચ્છ વ્યક્તિને જોઈને બધા લોકો ઉપર મજે સારા પ્રભાવ બી પડે છે. સ્વચ્છતા ઘરમાં રવાથી પણ મન પ્રસન્ન ખરે થાય છે. અને આપણે કામ કરવાની બી ઈચ્છા થાય છે. સારી સ્વચ્છતા એકમ જે જીવન એક આપનું ને સ્વચ્છતા થી આપનું જીવન ચાલુ થાય છે.
સાચી વાત છે.
હા. મજે સ્વચ્છતા કરીએ, સ્વચ્છ ભારત અભિયાન આપના સર કાલના લોકો ખૂબ અહ સ્વચ્છતા નીકળતા કાઢે છે. ખુબ સારા એ કરે છે. પન સ્વચ્છતા રાખવાનું ભી આપનું એક કામ છે. મજે લોકો છે ને ખૂબ બહાર ગંદગી કરે છે, બસ સ્ટોપ પે બસ સ્ટેન્ડ પે, મજે જગા-જગા પે, પણ ય ના કરવાનું મજે બધા લોકો એ આપણે સ્વચ્છતા મે રહેેવાનું જ આપને સારું થાય છે. તો સ્વચ્છતા આ એક ખરી એક અમૂલ્ય ની વાત છે. અને જીવનમાં ખરી એક મજે સેવા છે. મમ્મી
સારી વાત છે. ખુબ સરસ વાત સારી વાત છે ખૂબ સરસ આજ તમે વાત કરી. તમારી સાથે વાત કરીને .
ગંદકી વાળા વાતાવરણ માં પણ મન બેચેન રહે છે. આપનું મન મનજે સ્વચ્છતા રહેશે તો આપણ મન પ્રસન્ન છે. બધા લોકો પર સારા પ્રભાવ પડશે.
સારી વાત છે. સારું ચલો, તમારી સાથે વાત. કરીને બહુ મજા આવી. મળીએ પછી નવા ટોપિક પર.
અને આઈવે સ્વચ્છતા વિષય પે તો વાત કર. કરવાની તો ખૂબ મંજે ખૂબ માહિતી છે, સ્વચ્છતા કેમ રાખવાની, શું રાખવાની, કેમ કરવાનું, તેને તો વાત જ ન કરા. મંજે આરોગ્ય ને આનંદ હું પણ એટલું મળે છે ને આયે સ્વચ્છતા. કરાતી ખુબ તેના વિષય પે ખુબ બોલાય એવું છે. તો મને એટલું જ તમારા જોડે બોલીને તમે. ખરી માહિતી સારી દીધી, અને સ્વસ્થ જીવનની શરૂઆત તમે ભી કરો.
ખુબ સરસ વાત કરી તમે. ઘણું જાણવા મળ્યું.
હૂં એ મસ્ત છુ થેન્ક યું.